હલો. અવાજ આવે છે મારો?
છે તમારો અવાજ.
કેવું મજામાં?
હા બસ એકદમ મજા બોલો તમે.
બસ શાંતિ શું ચાલે માં?
બસ શાંતિ જ ચાલે છે એકદમ. તમે કહો આજે ચલો.
હું મસ્ત ટોપિક પર કે એક જ તહેવારની ઉજવણી જુદી-જુદી આમ પ્રકારમાં આમ થાય છે એ પણ પરંપરા સાથે, એના પર આપણે એક મસ્ત વાતો કરી આપણેે ચલો.
હમ્મ, સારું-સારું ચલો.
જે હા જો એક જ તહેવાર અલગ-અલગ જગ્યાએ કેવી રીતે આમ જુડી રીતે આમ ઉજવાય છે. તે વિશે આપણે તમારું શું કેવું છે થોડું મને જણાવશો?
હા ભલે. આજે ખૂબ જ સુંદર વિષય છે. ભારતમાં લગભગ દરેક તહેવારની ઉજવણી રાજ્ય અને વિસ્તાર પ્રમાણે બદલાઈ જાય છે.
હા સાચું કીધું તમે, અને ઉદાહરણ તરીકે આપણે લઈએ તો ઉત્તરાયણ જ લઈ લઈએ. ગુજરાત માં પતંગ ચગાવાનું ખુબ જ આમ મહત્વ છે નહીં?
હમ્મ સાચી વાત છે. પરંતુ બીજા ઘણા બધા રાજ્યોમાં ઉત્તરાયણને મકરસક્રાંતિ તરીકે પણ ઓળખવામાં આવે, અને ત્યાં દાન, પૂજા અને પરંપરા પરંપરાગત ભોજન પણ વધુ ભાર આપવા આવ ભાર હોય છે.
હા એટલે તો કહેવાય છે કે સમજાય છે કે તહેવારો આમ મૂલભાવ એક જ હોય છે તહેવારોનો પણ આમ અભિવ્યક્ વ્યક્તિકા અલગ-અલગ જ હોય છે એની.
હમ્મ બરાબર છે. દિવાળી પણ એવો જ એવો જ તહેવાર છે જે ગુજરાતમાં નવા વર્ષની શરૂઆત દિવાળી પછી જ થાય છે.
જયારે અન્ય વિસ્તારોમાં છે ને દિવાળીનો મુખ્ય ભાર ભગવાન શ્રી માં અયોધ્યામાં આગમન સાથે આમ જોડાયેલો છે.
હમ્મ, કેટલાક સ્થળોએ દેવી લક્ષ્મીની વિશેષ પૂજા થાય, તો કેટલાક સ્થળો એ કાળીમાં અહ કાળી-કાળીમાં કાળીની પૂજાનું વિશેષ મહત્વ હોય છે.
હા અને આપડે જોવા જઈએ તો નવરાત્રીનું પણ એવું જ છે કે ગુજરાતમાં ગરબા અને દાંડિયા આમ વિશ્વ પ્રસિદ્ધ છે.
હા જયારે અન્ય પ્રદેશોમાં નવરાત્રી કેન્દ્ર બિંદુ દેવી ની આરાધના, ઉપાસ અને ધર્મિક વિધિઓ હોય છે.
મને તો એવું જ લાગે છે કે આ છે ને આ વિવિધતા જ આ ભારતની આ સૌથી મોટી શક્તિ છે આપણા.
હા કારણ કે વિજવિધતા હોવા છતાં પણ એકતા જળવાઈ રહે છે.
અને આપડે જોવા જાઈએ તો હોલી અને ધૂળેટી તો રહી જ ગઈ, એમાં તો ઘણો આમ ફરક જોવા મળે છે.
હમ્મ, ક્યાંક રંગો સાથે રમાય છે, તો ક્યાંક લોકગીતો ગવાય છે, અને ક્યાંક વિશેષ સામૂહિક કાર્યક્રમો યોજાય છે.
એટલે તો કહેવાય છે કે આ બધી વા આ બધી વાતો પાછળ પણ છે ને એક આમ કહેવાય ને તહેવારો પાછળ બી આમ એક-એક અનોખી જ આમ પરંપરા છે, અને ઇતિહાસ છે. જે આપણી સંસ્કૃતિને આમ જોડી રાખે છે.
હા સાચું. લોકોની જીવનશૈલી, હવામાન, ખેતી, સામાજિક પરિસ્થિતિ અને પરંપરાઓ પર અસર કરે છે.
અને જોવા જાઈએ ને તો આજના સમયમાં છે ને સોશિયલ મીડિયા ના કારણે છે ને લોકો એકબીજાની પરંપરા છે ને આમ વિશે વધુ જાણતા થયા છે કે શું આ લોકાની પરંપરા હશે.
હા પરંતુ પોતાની મૂળ પરંપરાઓ જાળવી-જાળવી પણ એટલી જ જરૂરી હોય છે જેમ કે બીજાની.
અને આપડે જોવા જઈએ ને તો નવી પેઢીઓ જે-જે આવે છે એને પણ આ બધી વાતો છે ને સમજાવવી પડશે આપણે.
હા કારણ કે પરંપરા માત્ર વિધિ નથી, તે આપણી ઓળખ, ઇતિહાસ, સંસ્કૃતિનો વારસો પણ એમાં રહ્યો હોય છે.
તેથી જ ને એટલે જ ને આપણે બધી જ આપડી નવી પેઢીઓ જેટલી આવશે એને સમજાવીશું, તો જ આપણી પરંપરાને સન્માન કર કરશે ને લોકા.
હમ્મ-હમ્મ-હમ્મ-હમ્મ બિલકુલ. ભલે રીતો અલગ હોય પરંતુ તહેવારો દેશ એક જ હોય છે, આનંદ, એકતા સાથે મળીને પણ આપણેે ઉજવણી તો કરવાની જ, કરવાનું.
બિલકુલ તમે સાચું કીધું, અને તહેવારો ની વાત જ કરે તો કંઈક અલગ-અલગ આમ કહેવાય ને કે અલગ-અલગ પ્રદેશ શો માં આમ જુડી રીતે આમ ઉજવાય છે બધા તહેવારો, અને મને લાગે છે ને કે આ વિશ આખા વિશ્વમાં છે ને વધુ આમ કે કેટલા બધા ઘણા તહેવારો છે કે જે આપણને હજી ખબર બી નહી હોય કે આ જગ્યાએ આ તહેવારો ઉજવામાં આવે છે, અને આ રીતિ છે, અને આ પરંપરા છે ની, ખૂબ જ આમ પરિસિત છે આમ.
બરોબર છે કારણ કે ઘણી વખત લોકો પોતાના રાજ્યની પરંપરાને સાચી સાચી માની લે છે પરંતુ હકીકતમાં દરેક પ્રદેશ પોતાની રીતે વ્યવહાર ને જીવિત રાખ્યા હોય છે.
બિલકુલ સાચી વાત છે કે જેમ કે રક્ષાબંધનનો આમ જ વિચાર કરીએ તો મોટા ભાગે લોકો તેની ભાઈ અને બહેન ન તહેવાર તરીકે આમ જાણે છે ને
હમ પરંતુ કેટલીક જગ્યાએ તો આ દિવસે સમાજમાં વિશ્વાસ અને સંબંધોનું પ્રાતિક વીષે પણ જોવામાં આવે છે.
ખરેખર આમ કહેવાય ને કે એક જ તહેવારની અનેક આમ વિવિધતા છે અને આમ શું કેવાય એની પેલું એ છે પરંપરા બી છે.
હમ એ તો પરંપરાની સુંદરતા છે પરંપરા ક્યારેય સંપૂર્ણપણે સ્થિર રહેતી નથી સમય અને સમાજ સાથે તેનું પરિવર્તન પણ આવે છે.
મને તો હજી યાદ છે કે બાળપણમાં કેવું કે બાળપણ આમ આ કેહેવાય ને કે બાળપણમાં છે ને હું નાનો હતો ને ત્યારે જયારે પણ તહેવારો આવતા ને તો ઘરમાં ખાસ તૈયારી શરૂુ થઈ જતી હતી.
હા મારા ઘરે પણ એવું જ હતું ઘરની સફાઈ સજાવટ ખાસ વાનગીઓ અને પરિવારના બધા સભ્યો સાથે મળીને કામ કરવાનું એક અલગ જ આનંદ આવતું હતું.
હા એ વાત તો સાચી પણ આજકાલના લોકો છે ને બહુ બિઝી થઈ ગયા છે ને તેમની જોડે સમય નહી હોતો તેથી એ લોકો છે ને તહેવારો આવે ને તો બધું જ વસ્તુ છે ને બહાર થી જ લઈ લે.
હમથી હથી કરવામાં આવતી તૈયારીઓ પોતાનું જ મહત્વ હોય છે એમાં લાગણીઓ જોડાયેલી હોય છે.
હા હ એટલે તો કેવાય છે કે ઘણા ગામોમાં છે ને આજે પણ આમ જૂની પરંપરા છે ને આમ સચવી રાખવામાં આવે છે.
હા કારણ કે ગામડાઓમાં સામૂહિક જીવન વધુ મજબૂત હોય છે.
હા અને શહેરોમાં છે ને આમ લોકો પોતાના કામોમાં વ્યસ્ત રહે છે ને હોવાથી છે ને ઘણા તહેવારો આમ આમ આમ એટલા લાગતા જ નથી કારણ કે લોકો તેમના તહેવારો ના વખતે હોતા જ નથી એમના કામોમાં બિઝી હોય કે ઓફિસ હોય કે કઈક બાર હોય તેથી તહેવારો તહેવાર જેવા હવે લાગતા નથી આ જમાનામાં.
હમ છતાં પણ છ છેલ્લા થોડા વર્ષોમાં લોકો ફરીથી પોતાની સંસ્કૃતિ તરફ વળવા જોવા મળ્યા છે.
હા એ તો છે અને મને પણ એવું જ લાગે છે અને મહત્વપૂર્ણ બી છે આમ ભૂમિકા ભજવે છે કે આ બધા તહેવારો આવે તો પરંપરા પણ જોડેલી હોય છે આ તહેવારો સાથે અને આમ સંબંધ પણ આમ એકદમ મજબૂત થાય છે. કે બધા આમ તહેવારો આવે તો બધા એ ઘરના આમ લોકો ભેગા થઈને તહેવારો ઉજવે તેનાથી છે ને આ બધું જ કેહેવાય ને સંબંધો આમ મજબૂત થાય છે ઘરના.
કે ભલે ભાષા અલગ હોય પરંતુ લાગણીઓ સરખી હોય છે ને.
હા બિલકુલ ભાષા છો અલગ હોય પણ લાગણી તો બધાની આમ એક જ જેવી હોય ને.
દરેક જગ્યાએ લોકો ખુશી વેચતા પરિવાર સાથે સમય પસાર કરતા અને સંબંધો મજબૂત બનાવવા માંગે છે
હા એ વાત તો સાચી અને જોવા જઈએ તો ખાણીપીણીમાં છે ને પરંપરા પણ આમ ઘણો ફરક આમ જોવા મળે છે.
હમ એકદમ કોઈ જગ્યાએ મીઠાઈ નું મહત્વ હોય તો ક્યાંક ખાસ પરંપરા પરરાગત ભોજન તૈયાર થાય છે.
હા એ તો તમે કીધું અને દરેક વાનગી પાછળ છે ને કોઈ ને કોઈ આમ ઇતિહાસિક આમ અથવા કે ઋતુ સાથે જોડાયેલું કારણ હોય છે હોય છે હોય છે જ આ
હમ સાચું આપણા પૂર્વજો કુદરત ને ધ્યાનમાં રાખીને જીવન જૈલી બનાવતા હતા
હા એ વાત તો સાચી અને ઘણી પરંપરા છે ને આમ વર્ષોથી ચાલી આવતી હોય છે તે હજી પણ અમુકના ઘરે તો આપણને જોવા મળશે જ આમ જયારે પણ તહેવારો આવશે ને ત્યારે
હમ હા પરંતુ આપણે ઘણી વાર માત્ર વિધિ પર જ ધ્યાન રાખીએ છ છેએ અને તેનો અર્થ ભૂલી જઈએ છે
હા એટલે તો કેવાય છે કે નવી પેઢી માટે શું કરવું તે નહી પણ શા માટે કરવું તે પણ સમજાવવું જ જોઈએ આપણે
હા એ જવાબદારી પરિવાર અને શિક્ષણ બંનેની છે
હા એ વાત તો સાચી અને દાદા દાદી તો રહી જ ગયા વડીલો પાસેથી મળતી માહિતી ખૂબ જ આમ કિંમતી હોય છે ને
કારણ કે તેઓ જીવત ઇતિહાસ સમાન જ હોય છે
એટલે તો કેવાય છે કે આજના ઘણા બાળકો પણ પોતાની ગમતી એટલે ગમતી પરંપરા વિશે પણ આમ પૂરતી આમ જાણકારી નથી હોતી એમની એમની જોડે
હા તેના ઘરે વાર્તાલાપ થી પરંપરા ફરી શરૂ કરવાની જરૂર હોય છે
હા એટલે જ ને એક સાથે બેસીને તહેવારોનોો અર્થ આપણે સમજાવવો જ જોઈએ
હા જેથી બાળકો નામ ગ ગૌરવશયી લાગણી જન્મે છે
અને સોશિયલ મીડિયા પણ આમ ઉપયોગી રીતે ઉપયોગમાં આમ લેવામાં મદદરૂપ બની શકે ને
હા પરંતુ અંધ અનુકરણ કરતા સાચી માહિતી મેળવી વધુ જ જરૂરી હોય છે
હા પણ જોવા જાય ને તો કાર ઘણી વખતે છે ને ખોટી માહિતી પણ ઝડપથી ફેલાઈ જાય છે
સાચું પરંપરાને સમજવા માટે વિશ્વસનીય સ્ત્રોત અને પરિવારનો અનુભવ બંને મહત્વના હોય છે
હા એ તો વાત સાચી છે તમારીને મને લાગે છે ને કે ભવિષ્યમાં પણ પરંપરા અને અનુધિકા સાથે સાથે ચાલશે તો જ બધું જ સરળ રીતે થશે આપણું
હા કારણ કે સમાજ સતત બદલાય છે પરતુ તું મૂળ મૂલ્ય મૂલ્યો જળવાય જળવાઈ રહેવા જોઈએ
બિલકુલ તમે સાચું કીધું અને આજે મને છે ને તમારી જોડે આ ટોપિક પર વાત કરીને એટલી મજા આવી ગઈ ને આપણે ચોક્કસ બીજી વાર આ વાત આ ટોપિક પર વાત કરીશું
હા ચોક્કસ ચોક્કસ.
અલ.